હલો જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ.
મજામાં. અચ્છા તો મે એમ કે હા એકદમ મજામાં હું એમ કેતી કે તમને ગામડામાં રહેવું વધારે પસંદ પડે કે સિટીમાં રહેવું વધારે પસંદ પડે.
મને આમ જોઈએ તો ગામડું એ સારું ને સિટી એ સારી. ગામડામાં શું કો હવા ઉજ સારી કેવાય. સિટીમાં ના મલે હવા ઉજાસ. હા હવે આજકાલ ના છોકરાઓ શું ગામડામાં રેવા કરતા તા નથી સિટી જોઈએ.
ભાઈ એમ જોઈએ ને તો સવારનો જીવન ગામડા ન જોઈએ ને ત કે સવાર ના વહેલા ઉઠીએ. પછી એમ થાય કે બધા ઘડા જે માણસો હોય કે આમ ખેતરમાં જતા હોય ગાયો એના સીમમાં ચરવા જતી હોય. અમ જોઈને સીન તોમ કેવું સરસ લાગે નહી એમ થાય કે બધા દૂધ વાળા દૂધ લઈને આવતા હોય એ સવારની જે હોય ને હા ઠંડી ઠંડી હવા આવતી હોય ને એકદમ મ એવું બધું મને બવ ગમે એટલે ભલે રહેવું હો તો એ ના ગમે પણ મહિનો બે મહિનામ કે એમ ટાઈમ પાાસ કરી આવીએને એમ છુટ્ટીમાં તો એ મને બહુ ગમે એમ કે. કે એમ સારું લાગે એમ હ વા એકદમ આપડા શરીર માટે બી સારું ગામડું સિટીમાં તો એકદમ થ હમ.
અમે પણ પેલા ગામડામાં જ રેતા હતા. પણ હવે શું, છોકરાઓ માટે ભણવા માટે, કરીને હવે સિટીમાં આઈ ગયા. ખુલ્લી હવા સારી હો ગામડાની સિટીમ નથી મલતી એવી હવા.
સિટીમાં પ્રદુષણ વાળી બધી હવા હોય ને એમ સવારને તે પાંચ વાગ્યા નથી કે બધા એ ભાગમ દોડ ભાગમ દોડ બધા સ્કૂલ વાળા કોલેજ વાળા બધા પછી જો ઓફિસમાં જવા વાળા. એ બધા એકદમ હોય
હમ તે સાચ
મજા આવે એમ થાય ગામડામાં રહેવું.
અને શરીર પણ સારું રે ગામડામાં હવા હવા પેલું હોય ને શુદ્ધ હવાઓ એટલે.
હા એ વાત સાચી છે એટલે જ કીધું પૂછી જોઉં કેધું મારી ફ્રેન્ડ ને કીધું આ ગામડું સરસ લાગે કે અ સિટી સરસ લાગે.
આમ તો પેલા ગામડું જ સારું લાગતું તું હવે સિટીમાં આઈ ગયા એટલે હવે પછી જ્યાં રહતા હોય તે એ સારું હવે.
પેલા હા પે છોકરાઓ શું નાના હોય એટલે આમ બાર રમતા હોય ગામડામાં એ ચિંતા ના હોય, સિટીમાં બહાર હોય રમતા હોય એટલે આપણે ચિંતા રહે થોડી ઘણી.
હમ્મ એ તો સાત સાચી જ છે. હમણાં બધું આવું ચાલે છે ને એટલે એમ થાય કેમ થાય ગામડામાં હોય પાછા પરિવાર સાથ રહીએ ને તો બહુ મજાનું એક પરિવાર છે ને અંદર મોટા લોકો બુજુર્ગ લોકો હોય તો એમ થાય કે એની દેખરેખ માં છોકરાઓ રેને આપે આપડુ કામ કરીએ મગ સિટીમાં તો પછી એવું બધું હોય ની એક તો અમે સાંકળ હોય એકદમ બધા માયની સિટીમાં.
હમ્મ અમુક લોકો શું ઘણા લોકો શું અમુક વખતે જતા હોય ગામડે રેવા. ભલે સિટીમાં આવી ગયા હાજા માંદા થ તા હોય ને ત્યારે ગામડા જે જતા હોય શુદ્ધ હવા લેવા માટે. તે સરસ થઇ જાય બધા, હાજા થઈ જતા હોય બધા.
હા એ વાત સાચી છે.
હમ્મ
અમારે સાસુ સસુરા એ લોકો છે ને, તો મહિનામાં એક બાર મહિનામાં એકવાર જાય મહિનો ગામડામાં રહી આવ સુધી હવા સરસ ને પોતનું વાતાવરણ અમ અમ ત્યાંનું સરસ. તો એકદમ બીમાર માણસ હોય ને એ પણ ત્યાં જેન સાજા થઈ જાય.
હા, માર સાસુ ને એવું જ કરે તે જાય એટલે સરસ થઈ જાય બધા હવે મોટી ઉંમર ના હોય એટલે સારું લાગે બધું એમને. બાર વાર ખાટલા ઢાળી ને બેઠા હોય વાતો કર્યા જાય એલોકો ન ટાઈમ ક્યાં ખબર ના પડી અહિયાતો સિટીમાં રસો ઘરમન ગરમા રેવું પડે એ લોકોને ટાઈમ પણ નથી જતો.
સાચી વાત અમારે કોમપ્લેસ અમે રહીએે ને તો એ એમ થાય કોમ્પ્લેસ પછીમ પેક ને પેક ઘરમન ઘરમાં તો ક્યાંથી એમ થાય કે કોઈ આજુબાજુ કોઈ માણસ જ ના દેખાય દરવાજો ખોલીયે મેન ગેટ તો દેખાય નકર બધા ગરમન ઘરમાં પુરાયેલા પડે ને ગામડામાં તો આપે તો મસ્ત ખાટલા આંગણામાં ખાટલા ઢાળીને બેસીએ. બધા આવતા જતા લોકો બધા દેખાય ગાયો, કૂતરા બધા એમ થાય બધ ધાય લોકો દેખાય, મસ્ત મજા આવે એમ કે.
અને ગામડામાં શું કે આ આખું ગામ આપણે ઓળખતું હોય ને સિટીમાં આપણે બાજુમાં કોણ રે એ પણ આપડે ખબર ના હોય.
સાચી વાત છે એ રીતે છે જ એ તો.
થાય તો એ દોડ હ ગામડા લોકો ભલે તર કે શું થયું એ એમ સિટીમાં કોઈ પૂછા જ નથી કરતું એ
નથી કા એ વાત સાચી છે ને ફોન કરવો પડે કે આમ અહિયા આમ થઈ ગયું છે તમે આવો એમ કરીને
હા ગામડામાં રહેવું ગમે પસાલું દવાખાના નથી હોતા એટલે બહાર જવું પડે દવાખાના
હા એ વાત સાચી છે પણ હવે તો એમ થાય ગામડામાં બધું ગઅ સારો વિકાસ થઈ ગયો છે કે દવાખાના કે સ્કૂલો કે એ કોલેજો ના મલે સ્કૂલ કેમ કે દસ બાર સુધી ચડી જાય. આગળ ડિગ્રી લેવી હોય તો, પછી આપને સિટીમાં જવું પડે. એના બધા છોકરાઓ બધા બહાર નીકળે છે ને.
હમ! એટલા માટે અમે લોકો પણ. એટલે જ આવી ગયા ને સિટીમાં એ ઘરવા એટલે અમે ગામડામાં જ રેતા હતા છોકરાઓ માટે. આવવું પડે શું કરે પછી, ને વ પણ નથી મળતી. આવું એ કારણ બધું. હા કોઈ જવાજ નથી કરતું કે સિના માંધ. દુખી થઈ જશે કે આપણે એમ.
ગામડા માંથી સાસુ સસરાલા. ગામડામાંથી સાસુ સસરા આવે તો ઉમેદર રાખીએ કે ના કે અમારા માટે આલી આવશે આલીઆવશે પણ ગામડામાં રહેવું નથી લોકો ને સિટી માં જ રહેવું છે હા સાચી વાત છે.
હા એજ ને બધી બાજુ પ્રોબ્લેમ હોય સિટી માં પણ રેતા હોય તો એ જ હોય ને ગામડામાં રેતા હોય તો જ હોય મોટાને ગામડામાં રહે એવું ગમતું હોય નાના ને બધાને સિટી માં
ના અમાર છોકરીઓ પણ છે બે મારી બેબી છે ને એને લોકો ને ગામડું ગમે એમ કે કેમ કાયમ રેવુંને તો ના ગમે પણ એમ થાય કે મહિનો પંદર દિવસ એમ ફરી આયા નેમ એન્જોય કરીયા તો આમ ગમે લોકોને આમ પ કમ માટે રહેવું ને તો ના ગમે મને ગમે ગામડો મને સરસ લાગે ગામડો આયા કે
તો અમે પણ ગામડામાં જઈએ ને રેવા ત શું બધા કોઈ ખાસ રહેતું નથી એટલે ઓછું ફાવે એમ કે વસ્તી જ ના હોય એટલે જતા ર્યા બધા ગામડા કો અમુક જ ઘર ખુલ્લા હોય
સાચી વાત છે
બધ બધા ભેગા હોય ને કોઈ તહેવાર ગામડે આવતા હો ને તો મજા આવે તો મા વસ્તી થઈ જાય એમ કે
અમારે અહીંયા કોમ્પ્લેક્ષમાં બધા રે ને એ લોકોને બધા સાસુ સસુરા લોકોને બધા ને ગામડામાં રે તો એ લોકોને દરેક તહેવાર માં ને દિવાળી માં થનેધ છુટી પડે ને તો એ લોકો બધા ગામડામાં ચાલે જાય તો અહીયા ક તો કોઈ જ ના હોય કોમ્પ્લેસમાં તો અમુક ચાર પાંચ જ ઘર હોય કેમ કે જેના કોઈ ના હોય ગામડામાં પણ એટલું ખાલી થઈ જાય તહેવાર માં તો એમ થાય કે ગામડામાં રોનક થઈ જાય ને અમારે તો અહિયાં કર પેલું થઈ જાય એમ
હા અમે અહંયા સોસાયટીમાં રહીએ ને એવું જ છે બધા બધા ગામડે જતા રે બધા ત્યારે બધા બંધ જ હોય અહયા આગળ દિવાળી કરવા બધા ગામડે જતા હ ખાલી અમે અમે લોકો જોઈએ એટલે એવું થાય અમારે શું ગામડું દૂર હો એટલે પછે મે નથી જતા ત્યાં આ લોકો બધા નજીક નજીક હોય ગામ બધું એટલે ગામડે જતા રે બધા
હા આજકાલ તો બધાને ત્યાં ગાડીઓ હોય મોટી ગાડી તો પછી ગાડી લઈને જતા બસ કે ટ્રેનની જવાની જરૂર ના પડે એમ થાય કે ટિકિટ મળશે કે નહીં મળે ગાડી ઘર બંધ કર્યું ને ગાડી લઈને થયાં રવાના ત્યાંથી પ્રોગ્રામ પતે ત્ર વારો પાછા ઓળી ગાડી લઈને આવી ગયા પાછા ઘર બધાને ડ્યુટી ચાલી અમારે તો એવું જ છે બધું અંહી કને
હા હા ગામડામાં કેવું રસ્તા રસ્તા સારા ના હોય ને એટલે વરસાદ પડે એટલે પછી કાદવ કીચડ થઈ જાય બધું એટલે પછી હા પછી બહ સ્મેલો આવે એમ ગમતું નથી આમ બધું એ સિટીમાં એ કશું હોય નહ એમ
હા એ હા સિટીમાં જો ખાઈ હોય તો તો એટલી બધી નથી રતી જો ખાઈ એ તો ભી ઠીક છે એમ કે
હમ ગામડામાં તો મચ્છર બઉ હોય ભેસો ગાયો હોય ત્યાં આગે મચ્છર બહુ હોય એટલે નાના છોકરાને બહુ કાળજી રાખવી પડે
હા હવે તો બધી સુવિધાઓ થઈ ગઈ છેને મચ્છર ની અગરબત્તી શું કે મચ્રદાની કે હોય એટલે વાંધો ના આવે પણ બધાની સોચ અલગ હોય ને કોક ને પસંદ હોય કોકને ના પસંદ હોય. એ બી છે હ સારું સાચી વાત છે સરસ સરસ બઉ બીજું શું
બસ કઈ નહી હવે કામ કરતા હતા ઘરનું.
હા બપો બપોરે જમવાનું બનાવું પડશે ને વ આ તો રવ્યા છે રજા હશે નહી
ના અમાર રજા નથી હોતી.
નથી હોતી અચ્છા અમા રવ્ય ના રજા એટલે અડધો દિવસ હોય ખુલ્લી પછી બંધ થઈ જાય.
હા નોકરી વાળા ને શું રેય નોકરી વાળા રયવારના રજા હો હોય અમારો ધંધો હોય છે ને એટલે ગુરવાર ના ચાલુ જ હોય ગુરવાર ના બંધ રહેે અમારે રવિવારે ચાલુ હોય.
અમારા રવિયા ના બંધ રે તોમ કે બપોર સુધી હોય ના બધા ઘેર પોત પોતના કરીને પછી બધા ઘરે એમ કે એટલે વાંધો ના આવે છોકરાઓને છુટી ને એ
બધા ઘરના ભેગા થઈ ને જમતા હોય ને મજા આવે એમ ક્યારેક રજા હોય એટલે
રાતે અમારે એમ જ થાય રાતે અમે લોકો બધા ઘરે જ એક સાથે જ જમીએ. અને સવાર ના બધું ના હોય સ્કૂલ વાળા હોય દુકાન વાળા બધા અલગ અલગ હોય એટલે બધા અલગ અલગ નાસ્તો કરે બપોરે બધા ના હોય રાતે બધા એક સાથે જમીએ તે બધા જમીન મજા આવે.
હા દોડા દોડા જ હોય ને સવારના તો સાંજે શાંતિ હોય એટલે સાથે જમે બધા ભેગા થઈ ને એટલે મજા આવે તો દુકાન
સાચી વાત છે બસ બસ એકદમ આનંદ છે તો ઘ્યા બધાની યાદી આપ જો તો પછી ફોન આયો તો ઓન કરીને ઓકે બાય હા સારું હ ફરી મરીશું
જય શ્રી કૃષ્ણ